હલો, જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો તમે?
કેમ છો, બસ મજામાં છો.
હા ભાઈ એકદમ મજામાં છો અને અમારા ઘરના પણ બધા મજામાં છે. તમારા ઘરના બધા કેવા છે?
હા મારા ઘરના પણ મજામાં છે, બટ આજકાલનું વાતાવરણ તો તમે જાણો જ છો યાર. તો શું કેવ હવે તમે જ જણાવો?
હા મારે તો એ જ એના પર જ વાતચીત કરવી હતી, કે આપણ વાતાવરણ છે કે પછી હમણાં જે આજકાલના જે આપણ હાલ ચાલી રહ્યો છે, વત એટલે કે હમણાં જે વર્તમાનમાં જે આપણે ચાલી રહ્યું છે, પહેલા જે થતું હતું એટલે કે મોસ્ટલી તમે જાણો છો કે આપણા દેશમાં પ્રદુષણનું પ્રમાણ વધવાનું કારણ છે આ પ્રદૂણ એટલે કે આ જ ગંદકી ગમે ત્યાં ફેલાવે છે અને આજુબાજુ યોગ્ય રીતે સ્વચ્છતા રાખતા નથી અને એવું બધ થયા કરે છે, અને મારે તો એ જ કેવું છે કે આવું પ્રદૂષણ આપણે જે પણ થતું છે હમણાં, તે અટકાવવું ખૂબ જરૂરી છે, કાણકે આવનારી પીઢી કે પછી જે આવનારા ભવિષ્યમાં બધા લોકો શું કરશે કારણ કે આવનારી પેઢીમાં તો આવનારા ભવિષ્યમાં એટલી બધી ગરમી વધવાની પણ શક્યતા છે, કે હમળે તો તમે જાણો છો કે આપણા મોસ્ટલી અમારા જે ગામડામાં અમે જે રીએ છે, ત્યાં પહેલાં તો પાંત્રી સેલ્સિયસ, સાડાત્રીસ સેલ્સિયસ એટલી થતી હતી ગરમી. પરંતુ અમાણા તો ચાલીસ સેલ્સિયસ, બેતાલીસ સેલ્સિયસ, ચુમ્માળલીસ સેલ્સિયસ એટલી બધી વધી ગઈ છે એમ એ આનું મુખ્ય કારણ તો તમે જાણો છો કે પ્રદૂષણ પ્રદૂષણ જ છે, કારણ કે જેટલું આપણે ગંદકી કરશું, જેટલુ આપણે કચરો ફેલાવશું, જે તેટલું આપણે હવામાં એટલું ગરમ થશે અને વાતાવરણમાં એ એટલું બધું ગંદા ઝેરી વયુનું અસ્તિત્વ વધશે જેના કારણે આપણને શ્વાસ લેવામાં તબલીફ થવાની શક્યતા વધી જાય છે એમ, મારે તો એ જ કેહવું છે કે આપણે પ્રદૂષણ કરતાં અટકાવવું જોઈએ અને સરકારે પણ પગલાં ઉઠાવવાં જોઈએ કે આપણે ગમે તે્યાંવાચર કરતા એટલે ગમે ત્યાં આવા કચરા ફેંતા લોકોને યોગ્ય રીતે શિક્ષા કરો કે પછી દંડ ફટકારો કારણ કે આવું ગમે ત્યાં કચરો ફેંકી દેશે તો પછી આપણા દેશનું હાલ શું થશે એમ કારણ કે તમે વિદેશોમાં તમે જાણો છો કે કેટલું સસ્તા રાખે છે અને કોઈ પણ આવો કચરો કરો તો દંડ પણ એ લોકો વસૂલ કરે છે અને કેમેરા મોટાભાગે એ લોકોના આજુબાજુ વસ્સુધારા લોકો એટલે કે જે રહે છે ત્યાં હોય જ છે કારણ કે એ લોકો જોઈ છે કોણ કેટલું સ્વસ્થ રાખે કોણ કેટલું આવું કચરો ફેલાવે છે અને પછી યોગ્ય રીતે એ લોકો દંડ કરે છે એટલે કે આપણા દેશમાં પણ આવી નીતિ આવી જવા જોઈએ અને આવું ગમે ત્યાં કચરો નહીં ફેકવા જોઈએ કારણ કે ગમે ત્યાં કચરો ફેંકશું તો પછી તમે જાણો છો કે આવા ગમે તે પ્રકારનાં ઝેર અલગ મચ્છરો કે પછી જીવ જંતુ અલગ આવું પાકશે જેના કારણે આપણા શરીરને પણ લાગશે અનેના જે મચ્છર આપણને કટશે તો પછી આપણા શરીરમાં પણ એવું ઝેરી આપણને રોગચાળો ફેલાશે કારણ કે મુખ્ય તમે જાણો છો કે ઉધરસ્તે સામાન્ય બીમારી મુખ્ય એટલે કે શરદી છે ઉધરસ્તે તાવ છે આવું બધું થવાની શક્યતા વધી જાય છે એમ એટલે મારો તો એ જ કેવું છે કે આપણે આવું પ્રદુષણ કરતા અટકાવવું જોઈએ અને સરકારે યોગ્ય પગલાં લેવું જોઈએ કારણ કે સરકારે હવે યોગ્ય પગલા ની લેશે પછી આપણા દેશને નુકસાન એટલે નુકસાન થવાનું જ છે અને દેશને આપણને ગમે તે પ્રકારના રોગો થવાના છે કારણ કે તમે જાણો છો કે આપણા બે એક વર્ષ પહેલા એટલે કે વધારે એટલે કે ત્રણ ચાર વર્ષ પહેલા તમે જાણો કે કોરોના વાયરસ જે એટલે કોરોના વાયરસ જો આપણને બીમારી આવી હતી જેરી પેલું ઇન્ફેક્શન આપ થયેલું હત કારણ કે એ એ સમયમાં તમે જાણો છો કે શું હાલત થઈ ગયેલી છે આપણા દેશની એમ એટલે કે આ વાયરસ ખૂબ ઝેરી હતો અને એકદમ ચેપી રોગ હતો અને બધાને મોસ્ટલી થઈ જ જતો એટલે કે આનાથી આપણને એટલી બધું દૂર રહેવાનું પણ બધા પ્રોટોકોલ આપેલું અને શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ એ આપણને સરકારે એમ તો બધારે આપણે સલાહ આપેલી પરંતુ આનું મુખ્ય કારણ છે આવું ગમે તે દેશમાં પ્રદૂષણ ફેલાયને પછી આપણા દેશમાં પણ થવાનું શક્યતા વધી જ જાય છેમ એટલે કે આપણે કોરોના વાયરસ તમે જો આવેલો ત્યારે આપણે ખબર પડી જ ગઈ કે આનું મુખ્ય કારણ તો મોસ્ટલી પેલું જ છે એમ એટલે કે આપણે પ્રદૂષણ કરતાં ખૂબ અટકાવવું જોઈએ અને યોગ્ય રીતે આપણે પ્રદૂષણ નહીં ફેલાવું જોઈએ કારણ કે આપણે પ્રદૂષણ ફેલાવશું તો પછી આપણને આવું ગમે તે પ્રકારની બીમારી થવાની જ છે બાકી તમારે શું કહેવું છે આ પ્રદૂષણ આપણે જે બધા લોકો હમણાં ફેલાવે છે તે એનો યોગ્ય રીતે આપણે કડક નિયમ લાવો જ જોઈએને
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે તમે જે કીધું તે રીતે લોકો ધ્યાન નથી રાખતા અને પ્રદુષણ ગમે ત્યાં ફેલાવે છે એના કારણે આપણું જે વાતાવરણ છે તે ઓજન વાયુમાં પણ કાણું પડી રહ્યું છે જે આપણી પૃથ્વીને પ્રોટેક્ટ કરે છે અને આ વસ્તુ બહુ ખરાબ કહેવાય મનુષ્ય માટે એ બહુ ખુબ નુકસાનકારક છે એ તમે કીધું કે લોકો પ્રદુષણ કર પર ફટકારવો જોઈએ એ વાત ઘણી સાચી છે તમારી ઘણી ઘણી પ્રવાસી સ્થળો છે ત્યાં કચરા પીટી હોય પણ લોકો ગમે ત્યાં કચરો નાખી દે છે ગમે ત્યાં કચરો નાખવાથી એટલું બધું નુકાન થાય છે કે જ્યાં ગટર લાઈન હોય કે જ્યાં ગમે તં પાણી વહેતું હોય તે પાણી વતા અટકી જાય છે અને ત્યાં જ ભેગું થાય છે અને તે પાણી પછી ગડુ થઈ જાય છે અને ત્યાં બધા જીવ જંતુઓ જન્મ લે છે અને એ જન્મ લેતા જ મનુષ્યને નુકસાન કરે છે જેમ કે શરદી ઉદરસ તાવ વગેરે વગેરે ઘણી ઘણી બીમારીઓ ઉદભવ થાય છે અને મચ્છરોને કારણે ડેન્ગ્યુ એવી બધી બીમારી પણ ઉદભવ થાય છે તો આપણે આજ જે બધું નુકસાન કરીએ કચરો ફેકી એના પર આપણે કડક નિયમ રાખવો જોઈએ કે કઈ પણ પ્રકારનો દંડ ભરવો જોઈએ તો બધા વ્યક્તિઓ મનુષ્યો જાગૃત થાય અને એના પર નિયંત્રણ આવે બીજું તમે કઈ જણાવો
હા મુખ્ય કારણ તો એ છે કે આજકા આવા ગ કચરા ફે છે ગમે વસ ડુંગરાપન કરીને ગમે સિગરેટ પીને ગમે ત્યાં બધુ એ લોકો વિચરણ ફેંકી દે છે એના કારણે આપણને પ્રદુષણ જોવા મળી જાય છે એટલે બાકી તો મારે ગામડામાં પણ ઘણા બધા લોકો એવા અજાગૃત છે મે એ પણ જોુયા છે કારણ કે એ લોકો જે ઘરમાં મોસ્ટલી જે યુઝ કરે છે બધું સામાન જે આજુ બાજુ એ લોકોને ઘર બાજુ ફેંકી દે છે એ લોકો મોસ્ટલી કચરો પ એ લોકોને સેવા આપેલી હતી અમારા જે ગામના અગ જે વડા કે સરપંચ છે તે લોકો શુભ કચરા માટે લઈ ને અને શુભ કચ લાલ અને લીલા કચરો માટે લીલી એવી ડસ્ટબિન આપી પેલી હતી પરંતુ તે લોકો મેં જોયું કે કેટલા દિવસથી એ લોકો અમાં પેટન નથી ખચરો અને ગમે તે ત્યાં આજુબાજુ એ લોકોના જે વસ્તાઓ આંગણાઓ કે ત્યાં જ ફેકી દે છે મેં એ લોકો ને સલાહ પણ આપી ભાઈ તમે આવું શું કહી રહ્યા છો કે તમને આ જે સરકાર કે ત જે આપણા વડા સરપંચ છે તમને આ બે પ્રકારની કચરાપેટી આપેલી છે જેમ કે સુકા કચરા માટે લાલ અને લીલા કચરા કચરા માટે લીલા કચરા માટે લીલી દસમી તો ભાઈ આમાં નાખો ને મેં તો કેટલી ગવાણ એ લોકોને સમજાયું અને થોડા દિવસ પછી એ લોકોને મગજમાં ગુસ્યો કે આવું નહીં કરવુંને પછી એ લોકો યોગ્ય રીતે કચરો કચરા પેટીમાં નાખી રહ્યા છે એટલે કે ગામડાઓમાં ઘણા બધા બધા લોકો એવા હોય છે કે આવું બધું કરે છે એટલે મારેું તો એ જ કહેવું છે કે હવે આવું બધું નહીં કરવું જોઈએ અને વાતાવરણને પણ સાફ સાફ સફરું રાખવા માટે આપણે યોગ્ય પ્રકારના પગલાં લેવા જોઈએ કારણ કે જો તમે જાણો છો કે હમણાં જે વૃક્ષોનું કેટલું વૃક્ષ વૃક્ષ અને વૃક્ષો વાવવા જોએ કે વૃક્ષો વાવાથી તમે જાણો જ છો કે ઓક્સિજનનું પ્રમાણ વધશે કારણ કે વાતાવરણમાં આવા ઘણા ઝેરી વાયુ આવી ગયા છે જેના કારણે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે કારણ કે જેના લીધે આપણને હૃદયના રોગો પણ થાય છે ફેફસાના રોગો એવ બધ થવાની શક્યતા વધી જાય છે એમ એટલે કે આવા રોગોની થવા માટે મોસ્ટલી આપણે આ જે યોગ્ય રીતે આપણે આજુબાજુ રીતે આવા ઘણા બધા વૃક્ષો વાવવા જોઈએ એના લીધે આપણને ઓક્સિજનનું પ્રમાણ ખૂબ સારું મળી રહે અને આપણને શ્વાસ્થ્ય લેવવાવામાં તકલીફ નહીં પડે કારણ કે તમે જાણો છો કે ગણાં તો ઘણા બધા એવા જંગલો છે તે કપાવવા આવી રહ્યા છે અને પછી જંગલોમાં જે રહેતા પ્રાણીઓ હોય છે જેમ કે ઘણા બધા પ્રકારના પ્રાણીઓ પશુ પક્ષીઓ હોય છે તે પછી આપણા ગામડામાં કે પછી શહેરોમાં ઘુસી જાય છે એમ કે જેના કારણે આપણને તકલીફ પડે છે બાકી એ લોકો બિચારા પછી જાય ક્યાં એમ એટલે કે જે જંગલોણે જંગલોને મોસ્ટલી રહેવા માટે પ્રાણીઓનું જે તે લોકો આવ વૃક્ષો કાપી નાખશે કે જંગલો કાપી નાખશે તો પછી એ લોકોનું ઘર ક્યાં જશે અને પછી આવા બધા પ્રાણીઓ જેમ કે સિંહ છે વાઘ છે દીપડો છે ઘણા બધા પ્રકારના પ્રાણીઓ આપડા ગામડામાં કે પછ શહેરોમાં જોવા મળી જાય છે એટલે કે સરકારે એને કે પછી યોગ્ય પગલાં લેવા જોઈએ કે આવા જે જંગલો હોય છે જ રહેવા માટેનું પ્રાણી એટ પ્રાણીઓ પ્રાણીઓ રહેવા માટે જે ઘર છે એજ છે એમ એટ એ કાપાવાની જોઈએ અને ત્યાં તમે જાણો છો કે કપાવાનું મુખ્ય કારણ છે ઘણા બધા ઉદ્યોગો અને ઘણા બધા ઉદ્યોગો મોટા મો મોટા ઉદ્યોગ ત્યાં એવું કરે છે કારણ કે ઘણા મોટા મોટા ઉદ્યોગો ત્યાં સ્ સ્થાપિત થવા માંટે છે અને આવું બધું પ્રકારનું પેલું કરે છે એટલે મારે તો કેહેવું છે કે જે જંગલો છે તેને જંગલ જ રહેવાડો ત્યાં એ લોકો જે પ્રાણીઓને રહેવા માટે છે રવા દવ કારણ કે પછી કે એ લોકો બિચાર જશે કે અને આમ થમ ફરશે ને પછી એ આવું બધું આપણને જોવા મળશે એટલે કે મારે તો એ જ કહેવું છે કે આવો જંગલો નહીં કપાવવા જોઈએ કારણ કે જંગલોલો કપાવવાથી એટલું બધું આપણા દેશમાં ગમે તે પ્રકારનું પરિસ્થિતિ થઈ જાય છે કારણ કે એના લીધે પણ પ્રદૂષણ ફલાય છે એના કારબો ગરમ થઈ જાય છે બાકી તમા મારે તો જ કેવું છે તમારે શું કેવું છે આજે જે જંગલો કપાવવા માંડ્યા છે તેના વિશે તમારે કઈ કેવું છે
હા ભાઈ જંગલો વિશે તો કેવું જ છે જંગલોના કાપે અને ત્યાં મોટી મોટી કંપનીઓ ઉદ્યોગો સ્થાપે તેના કારણે આપડું તો નુકસાન થાય જ છે વાતાવરણ નુકસાન થાય જ છે અને જે એ કંપની જે પ્રોડક્શન કરે એનો જે ધુમળો નીકળે એનું જે ગંદુ પાણી નીકળે એ પણ વાતાવરણમાં દૂષિત જ છે એટલે એ કંપનીને ઉદ્યોગ આપણામાં જે નુકસાન છે સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન કરે અને પશુ પક્ષીઓને પણ નુકસાન કરે અને તમે જેમ કીધું કે પશુ પક્ષીઓ વાતાવરણમાં આવીને પેલું થઈ જાય અને શહેરમાં આવે અને શહેરના કેટલાક મનુષ્યોને નુકસાન કરે આ વસ્તુ બહુ ખરાબ કહેવાય એટલે આના માટે પણ સરકારે પગલા લેવા જોઈએ એડ અમુક વ્યક્તિઓ એવું છે જે ગુટકા ખાય તમાકુ સિગરેટ બીડી તમે જેમ કીધું પણ એવું ન કરવું જોઈએ કારણ કે અમુક વ્યક્તિ ગુટકા એવું ખાઈને ગમે થૂકી જે છે જેના કારણે વાતાવરણ ખુબ ગંદુ થાય છે અને શું કેહેવાયને રસ્તો પણ આમ ખરાબ થાય છે આવું ન થવું જોઈએ તમે બીજું જણાવો
ભાઈ તમારે આપણે આવું ઘણું બધું મે જોયું છે અને આવનારા આપણા દેશમાં સારું આપણું પ્રદુષણનું કારણે તમે જે કીધું કે આ ઉજન સ્તરમાં જે કાણું પડી ગયું છે તેના લીધે પણ આપણા જેણી બધી પ્રકારની પરિસ્થિતિ આપણા દેશમાં જોવા મળી રહી છે મારા ગામમાં પણ ઘણા બધા લોકોને હું પણ હ તો કેવા માંગુ છું કે તમે પણ આવું જે ડબન તને આપેલ છે સરકારે તેનો યુઝ કરવો અને તો અમારા ગામના ઘણા બધા પ્રકારના કેમ્પ યોજે છે હોય છે પછી આ ક હોય એ બા પ્રકારના યોજે છે જેના લીધે અરા ગામડામાં તો થોડી ઘણી એવી સ્વસ્તા જોવા મળી રહી છે અને ઘણા બધા લોકો ફિટ છે એટલે ભવિષમાં સારા આપ દેશ સારું અવસ્થિત્વ આપવા માટેછ
હા, ભાઈ ચાલો મળીએ પ્રડુષણ વિશે બીજી, વાર વાત કરીશુ, બાય.